હ.
હા બોલો કેમ છો?
બસ મજામાં તમે કેમ છો.
બસ જો અમે બધા બી એકદમ મજામાં છે.
હા હવે આજે મેં તમને યાદ કર્યા કારણ કે આજે હું હમણાં જ ગુજરાતી જમવાનું ખાઈને ઊભો થું છું એટલે મને આ આપણા જીવનનું ખુબ જ ખાવાની અગત્યની વસ્તુ કહેવાય. અને એમાં બી આપણને ગુ જે બધી વાનગીઓ છે રોટલી ભત દાળ શાક એ બધું આપણા રોજિંદા જીવનની ખાવાની વસ્તુ છે એટલે હું તમારી જોડે આજે આ ટોપિક પર વાત કરવા માંગુ છું
અરે ના ના તમે જે ટોપિક કીધું છે ને એ તો બહુ જ સરસ ટોપિક છે કેમ કે અત્યારની ફાસ્ટ લાઈફમાં જે આપણું ગુજરાતી ભોજન છે ને એ તો મસ્ત વિરામ મૂકે છે આપડી રૂટીન લાઈફથી આપડે કશ બી બહાર ફરવા ગયા હતા ક બી ગયા હોય તો બી એવું થાય છે કે ઘરે જઈને ક્યારે દાળ ભાત ખાઈએ ક્યારે સિમ્પલ ભોજન ખાઈએ કે કે બહારનું બધું ખાય છેાયને આપણું મન કેટલીક નથી સંતોષ આપતું અરે આપડે ગુજરાતી અંદર શું વાત કરું અમે લોકો તો બહાર ફરવા જઈએે ને એટલે બીજું બધું તો પછી પેલા તો નાસ્તામાં તો મમ્મી મારા ખાખરા ભરી દેજે થોડા થેકલા બનાવી દેજે છૂમદો નથામ આટલું ત મારા ટ્રાવેલિંગમાં જોઈશે એમ કરીને મમ્મી હું ઓર્ડર આપી દ મમ્મી આટલું મારા માટે નાસ્તો બનાવી દેજે
હા બરોબર છે કારણ કે તમે વાત કરી આપણે બહાર બી જતા હોઈએ તો આપણે ભલે બહાર કેટલું બી બહાર હોટેલનું કે કઈ બી ખરી લએ પણ જ્યાં સુધી ઘરનું કુદરતી ખાવાનું નહીિ મળે ત્યાં સુધી આપણને સંતોષ થતો નથી તેનું મેન કારણ ગુજરાતી ખાવાનીની વસ્તુઓ જે એવી હોય છે જેમ કે ખમણ છે ઢોકળા છેધેબડા છે ટ્રાવેલિંગમાં તમે કોઈ બી જશો તો તમને ટ્રાવેલિંગમાં બહારનું કોઈ લગભગ કોઈ ગુજરાતી એવું કોઈ ખાશે નહી બધા આ જ લઈ જતા હોય છે સાથે થેપલા છે છુંડો છે કોબીજ ન શાક એ બધું આમ સાથે સારું રહેશે બહારને ખાવા કરતા
અરે હા સાચી વાત છે કેમ કે કેટલીક વાર આપણ લોંગ ટ્રાવેલિંગ હોય રસ્તામાં ભૂખ લાગે કેટલીક જગ્યાએ હોટલો બી નથી હોતી હાઈવે ઉપર તો આપણને વખતે ખાવા પીવાવામાં બહુ તકલીફ પડતી હોય છે એટલે આવું આપડે જો ઘરેથી સરસ એવો નાસ્તો લઈ લીધો હોય મમરા પવાનું ચેવડો હોય ગાંઠિયા હોય પાપડી હોય કોરો નાસ્તો હોય પછી મસ્ત મસ્ત તીખી પુરી હોય અને એવું બધું લઈ આપને કોઈક જગ્યાએ રસ્તામાં તકલીફ ના પડે અને આવો તો આપડ બીજી એ વસ્તુ છે ગર્વ લેવા જેવી વાત છે આપણા માટે વિદેશમાં પણ હવે તો વિદેશમાં પણ બધું આપણું ભાખરી થેપલા ચુંદા અથાણા એ બધું પેકિંગ થઈ કેરીનોો રસ એ લોકો વિદેશમાં મોકલે છે એટલે વિદેશમાં લોકો પણ આપડી ગુજરાતી વાનગીઓ તરફ એટલા બધા આકર્ષયા છે એ લોકો બી આટલું ખાવા માટે અહીથી મંગાવે છે
સાચી વાત છે કારણ કે આ ગુજરાતી વાનગીઓ એવી છે જેનાથી તમારા શક્તિને ફક્ત પોષણ મળે છે એનાથી કઈ નુકસાન થતું નથી એટલે વિદેશમાં બી આપણી વસ્તુ નોર્મલ રીતે જતી હોય છે અને આ ખુબ જ આપણા માટે સારી વસ્તુ કેહેવાય કે ત્યાંના લોકો બી આપણી વસ્તુ ખાય છે અને વાપરે છે અને આપણેે બી તમે જોશો બહાર જશો ને તો હવે તો હોટલ વાળા બી બધા ગુજરાતી વાનગીઓ બનાવે છે કારણ કે બધા ગુજરાતીઓ બીજું બજુ ખાવા કરતા આ વસ્તુ વધારે વાપરે છે એટલે હોટલમાં બી તમે જશો તો એ બધું ખાવાનું મળી રહેશે
હોટલમાં જે ને ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ને એવું બધું વધારે મળતું હતું હ હોટલ વાળા બી સમજે છે કે ગુજરાતી વર્ગ અને વ્યક્તિઓ ગુજરાતી ભોજનને બહુ પસંદ કરે છે એટલે એ લોકો એ એમના મેનુમાં ગુજરાતી ભોજન એડ કરું છું હવે તમે કેટલીક વાર જાઓ તો તમે મેનુ ખોલશોને તમને જોવા આવશે કાઠિયાવાડી ભોજન એટલે રોટલો કઢી રીંગણનું ભરથું એવું બધું બનાવેલું મેનુ જો પછી ગાયેલો રોટલો આપે છે સેવ ટામેટા નું શાક હોય એટલે મેન્યુ માં બી એટલી મસ્ત મસ્ત ગુજરાતીની કાઠિયાવાડીી આઈટમ એ લોકો એડ કરે છે ને આપડે બીજું કશું ખાવાનું મન જ ના થાય
સાચી વાત છે અને એ બધી વસ્તુ આપણને હોટલમાં મળે છે તો આપણને એમ જ લાગે કે હા ભાઈ આ ઘરે જ ખાઈ રહ્યા છે એટલે તેમાંથી હોટલ વાળાને બી આ બધી વાનગીઓ રાાખીને એમને બી ખૂબ ફાયદો થાય છે અને બંને એવું જ લાગે છે કે હ ઘરમાં બેસીને જ ખાઈએશે કેમ કે એવી વાનગી હોય એ રાખતા હોય છે
હા અને હ તો તમે જોશો ને તો કેટલીક હોટલો વાળા છે ને મસ્ત ગામડા જેવું લોકેશન રાખી ને હોટલ પણ એવી બનાવે છે બેસવા માટે ખાટલા રાખશે કેટલીક કરત જમીન પર ગાય ના છાણનું માટીનું લીંમ પણ કરલું હોય એવું એવું એટલું મસ્ત તો બનાવશે ને પછી એના પાટલા પાથરશે નીચે બેસીને બી જે લોકોનો શોખ છે એ લોકો નીચે બેસીને બ ભોજન કરે એવી વ્યવસ્થા બી કરી આપે છે એટલે આપણને બાર હોટલમાં જને તો બી એટલું સુંદર રમણીય ગામડા જેવું વાતાવરણ નેચરલ કુદરતી આમ ઘાસનુંું મસ્ત ઝૂંપડી જેવું બનાવ્યું હોય ને તેનાની જે ખાટલા પર બેસીને તમે ખાતા હોય કેટલી મજા આવે અને અમારે તો આ બાજુ તમે જોુઓ તો દાલબાટી એટલી ફેમસ છે ને આ હ હા આમ બારે અમે કસીી બી જઈનેઈએ ને તો આમ બે ત્રણ દિવસ આઈએ ને તો દાલબાટી ખાવાની તો મજા પડી જાય છે
હ કેમ કે આ બધી વસ્તુ જેવી છે તમે જે કીધું હોટેલ વાળા આવ ખાટલા અને કુદરતી સૌંદર્ય એ બધું એડ કરે છે જેનાથી લોકો આ આકર્ષે છે અને એમને પેલાનું યાદ આવે છે અને એ લોકો ત્યાં જમવા બેસે છે કારણ કે પહેલાના જમાનામાં લોકો આવી રીતે જમતા હતા એટલે છાણનું લીપણ કરેલું હોય એની ઉપર બેસીને શાંતિ થી ઘાસ ઘાસ હોય એટલે એના પર એ બધી જૂની યાદગીરી છે તેના કારણે લોકો ત્યાં ભોજન કરવા આવે છે અને તમે દાલ બાટી ની વાત કરી અને તમે હવે કોઈ બી હોટલમાં જશો ને તો ત્યાં દાલબટી મળશે જ કારણ કે એટલી ફેમસ છે આપણા ગુજરાતમાં કે દરેક લોકો બો એને ખાવા છે
હમ સાચી હતી કે હવે તો દરેક વ્યક્તિ પોતાની બધી એટલી ખાવા પીવામાં સાવચેતી રાખે છે ને કે જ્યાં બને ત્યાં આ શુદ્ધ અને સ્વાદ ભોજન ક્યાં મળે છે એના તરફ પેલા આકર્ષાય છે પેલા તો કેવું હતું કેટલાક લોકો આ સમજ ખાવા પીવાના શોખીન હતા એટલે બધું ચલાવતા હતા પણ હવે જે સમજુ વર છે જે કોલેજ ના છોકરાઓ છે સ્કૂલ ના છોકરાઓ છે હવે બી બહાર જશે ને તો બી લાવે ને લાય બટાકા પવાનો નાસ્તો કરલો હવે તો દુકાનોમાં બી એવ ગરમ ગરમ નાસ્તો મળે છે સવાર માં લાવ ને ગરમ ગરમ એક બી સંભા એટલે લારીઓ પણ બી આટલો ગરમ ગરમ હ મસ્ત એવું વેચાતું હોય તો બીજું કશું ખાવાનું મન જ ના થાય એ લોકોને બ્રેડ બટર પીઝા સેન્ડવીચ એવું ખાવાનું મન જ ના થાય કે આટલો સરસ નાસ્તો મળતો હોય તો સુુંકમ એ બધું આપડે ખાવું જ પડે
હા તમારી વાત બરોબર છે કારણ કે એમને બી ખબર છે કે આ ચાઇનીઝ પંજાબી એ બધું ખાવાથી આપણા શરીરને નુકસાન જ થવાનું છે તો બાર હોટલોમાં બી ગુજરાતી વાનગીઓ મળે છે તો આપણે એ કેમ ના ખાઈએ એટલે એના લીધે જે આપણા ગુજરાત ગુજરાતમાં રહેલ બધી વ્યક્તિઓ છે એ બી આ બધું અવોઈડ કરીને આપણું જે ગુજરાતી ખાવાનું છે એજ વધારે પ્રિફર કરે છે
હમ નાના સાચી વાત છે અને આપણા મા બાપ એટલું પ્રેમથી આપડા માટે બનાવતા હોય ને પછી આપડે એ બધું વસ્તુ ના થાય તો આપણ અંદર થી બી કેટલી કર દું તો મારા મમ્મી તો દિવાળી આવ ને એટલે એમના હાથ ન મોહન ધાડકો કાજુ કતરીકો બધું એટલું પ્રેમ થી સરસ ઘરે બનાવને એટલે અમે તો બજારથી બી બહુ ઓછી વસ્તુઓ લાગી તો અમ્મે ઘરે એટલું શુદ્ધ રીતે બનાવતી હોય ને તમને બારનું ખાવાનું મન જ ના થાય
બરોબર છે મારી બી હમણાં બર્ ડે ગઈ તો મમ્મી એ શીરો બનાવ્યો હતો એકદમ લતપથ ઘી ન એટલે એ અમારે બર્ ડે ના દિવસે કેક ને એ બધું ઓછું વપરાયને આ બધી શીરો છે પછી દૂધી નો હલવો છે એ બધું પછી વેડમી છે એ બધું જ વધારે વગરે બનતું હોય કારણ કે કેકમાંને તમે જોશો હવે બધું ડુપ્લિકેટ વાપરવા લાગ્યું છે એટલે એ બધું અવોઈડ કરીને આ જે આપડી ગુજરાતી મીઠાઈઓ છે વાનગીઓ શીરો વેડમી હલવો એ બધ ત વધારે બડ ડે માં બી એ બધું વાપરતા હોઈએ છેી
ના ના સાચી વાત છેને દિવાળી માં તો નાસ્તાની ગુજરાતીઓ ના નાસ્તાની તો શું વાત કરું ગુજરાતીઓ માટે કહેવાત અત્યારે તમે વાત કરી ને એટલે મને તો યાદ કે કેહેવાય છે ગુજરાતીઓનું જમણ અને કાશી નું મરણ એટલે ગુજરાતમાં તો તમે ખાવાનો ખજાનો શોધી લો ને એવું કહી ને તો ચાલે દિવાળીમાં તમે મઠિયા ફાફડા ગોઘરા શક્કરપાડાા ફરસીપુરી અલગ અલગ જાતના ચેવડા અરે એટલી બધી આઈટમો ગુજરાતીઓ બનાવે છેને ખાય છે ને કે તમે ના પૂછો વાત આમ જયારે સમાચાર શમાં સાંભળી કે ગુજરાતીઓ દિવાળીમાં આટલા ડબ્બા ઘી ના વાપરી કાઢ્યા આટલા ડબ્બા તેલ ના વાપરી કાઢ્યા એ સાંભળીને કેટલીકર તો ન એ લાગે છે
હા કારણ કે દિવાળી એવી વસ્તુ છે કે જે બધાને આપણા ગુજરાતમાં તો દિવાળીમાં બીજા બધા તહેવાર તો દિવાળીમાં એટલી બધી વાનગીઓ ગુજરાતની બને છે કે ના પૂછો વાત કેમ કે આપડે કોઈ દિવાળી માં એક બીજા સગસ સંબંધીઓ ના ઘરે જઈએ તો તમને બધી મોસ્ટ ઓફ ગુજરાતીઓ જ વાનગી મળશે ને એ બી બધી ઘરે બનાયલી કારણ કે ઘરે જે લોકો આટલી સારી બનાવે છે કે બહારથી લાવવાની જરૂર પડી નથી પડતી
હમ અને હું તો સાચું ક આપડા છોકરાઓને મને તો કેવું છે ઘરે બનાયલી વસ્તુ ખાવાનું ને ખવડાવવાનો આનંદ જ કં કરી હોય પછી તહેવાર માં બધા ભેગા બેસીને ખાઈએ એટલે તહેવાર ની ડબ્ા મજા એકદમ ડબલ થાય જાય છે એટલે હું તો એવો જ આાગ્ર કારું કે દિવાળીમાં બધ બ છોકરાઓ ભેગા બેસીને જમે એ લોકો તહેવારનુંું મહત્વ સમજે તહેવાર ની સાથે સાથે પરિવારનુંું બી મહત્વ સમજે અને જોડે જોડે ખાવા પીવાનો આનંદ બી માણ એટલે એ લોકોમાં એ સંસ્કાર બી આવે
હા બરોબર છે અને આપણે બધા પરિવાર વાળા સાથે બેસીને જમીશું તો આપણા જ સારું છે કારણ કે જે નોર્મલ જીવનમાં જે બધા નોર્મલ રીતે રોજ રોજ જે અલગ અલગ ખાતો હોય છે એ જુદી છે પણ આ એક અમુક તહેવારો છે દિવાળી છે બીજા ઘણા બધા તહેવારોમાં જે પરિવાર સાથે જમી જમીએ આપણો આનંદ જ અલગ હોય છે
અને ગુજરાત એટલું દરેક દરેક તહેવાર સાથે એક જમવાની આઈટમ એવી ફિક્સ કરી કે જાને ઉત્તરાયણ આવે એટલે ઊંધું જલેબી તો ખાવું જ પડે હોળી આવે એટલે તલની ચીટી ને બધું ખાવું જ પડે ત દિવાળી માં આ બધી આઈટમો હોય પછી રાધણ છટ શિવરાત એ બધું આવે એટલે મસ્ત મસ્ત પાત્રા ને જલેબીને વડાને તીખા સગપન એ બધું બનાવે દરેક તહેવાર બી ગુજરાતીઓ એ જમણ સાથે જોડી લીધું છે
હા અને તમે જોશો તો દરેક હમણાં તમે વાત કરી કે દરેક તહેવારમાં અલગ અલગ વાનગીઓ બને છે એટલે આ બધું ગુજરાતી લોકોએ એ બધી સેટ કર્યું કે આ તહેવાર તો આ સ્પેસફ વાનગી એ જ બને અને તેના લીધે તહેવારમાં બ એ બહાર વેચાતી હોય છે હવે તમે તહેવારમાં જશો ઊંધિયું અને જલેબી ફાફડા તને ઉત્તરાયણમાં ઠેર ઠેર મળતા હોય છે બહાર બી વેચાતા હોય છે કારણ કે સ્પેસિફિક તહેવારના લીધે લોકો આજ તહેવારમાં એજ વસ્તુ ખાતા હોય છે
સાચી વાત આટલી બધી તમારી મસ્ત ગુજરાતી વાનગીઓ ની વાત કરીનેરા તો મોઢામાં પાણી આવી ગયું ચાલો ફરી કોક વાર વાત કરી સોમારે બી જમવાનું બનાવવાનો ટાઈમ થાય છે આવજ
આવજો મળીએ પછી